હેલો.
હેલો.
જય શ્રી કૃષ્ણબહેન.
જય શ્રી કૃષ્ણ કેમ છો.
હું પણ મજામાં છું તમે કેમ છો.
હું પણ મજા મે છું. આજે હું તમારી સાથે આરોગ્ય વિશે વાત. કરવાનું સોચી રહ્યું છું.
ખૂબ સરસ વિજય છે આરોગ્ય જે જીવનની સાચી સંપત્તિ છે પેસા ઘર ગાડી બધું હોય પણ જો આરોગ્ય સારું ના હોય તો જીવનનો આનંદ મળી શકતો નથી
સાચી વાત કરો છો એટલે જ કેવાય છે કે હું પહેલો સુખ તે જાતે નિરોગી કાયા તો આાલ લોકોનું જીવન ખુબ વ્યસ્ત બની ગયું છે તું ઘરના કામને કારણ સમયે ઘર સમયસર ભોજન ઊંઘ અને વ્યામ પર ધ્યાન આપતા નથી તો અને બ્લડ પ્રેશ સર ડાયબિટીઝ મોટાપા જેવી સમસ્યા વધી રહી છે
બિલકુલ સાચું કયું તમે તમે રોજ સવારે વોક વોક કરવા જાઓ છો
હા હા હું તો સવારે અધો કલાક ચાલવું જવું એનાથી શરીર તંદુરસ્ત રહે છે અને મન પ્રસન્ન ભી રહે છે
ખૂબ સરસ વાત કરી તમે હું પણ હાલમાં ચાલવાનું શું કર્યું મને ખુબ ફરક લાગ્યો વ્યાયામ શરીર માટે જરૂરી છે રોજ થોડો થોડો સમય કાઢીને યોગ પ્રા પ્રાણાયામ ચાલવું જોઈએ
બિલકુલ સાચી વાત કહો તમે ચીન યોગ થી ઘણા લાભ થાય છે યોગ શરીરને લચીલું બનાવે છે તણાવ ઓછો અ કરે છે અને એક આમ એકાગ્રતા વધે છે
બિલકુલ સાચું કે પ્રાણ પ્રાણાયામ હને ખૂબ ફાયદાકારક છે બિલ પ્રા પ્રાણાયામશ્રી શ્રવસત્ર મન મજબૂત બને છે અને શરીર માં ઊર્જા આવે છે આયોગ માટે સંતુલિત આહાર પણ જરૂરી છે
હ ભોજય શાકભાજી ફળ દાલ દૂધ અને પૌષ્ટિક વસ્તુઓ નો સમાવેશ હોય તો ઘણા લોકા તો ફાસ્ટ ફૂડ ખાવાની આદત પડી ગઈ છે તો એ તો સમસ શ્યા છે કે પિઝા બર્ગર એન્ડ કોલ્ડ ડ્રિંક્સ એને એટલી વસ્તુઓ વધારે સેવન કરવાથી આરોગ્યને નુકસાન થાય છે તો ઘર નું ભોજન હંમેશા વધારે કરવું જોઈએ
એકદમ સાચું કયું તમે ઘરનું ભોજન સ્વચ્છ અને પૌષ્ટિક અને સુરક્ષિત હોય પાણી પીવાનું મહત્વ પણ ઘણું છે દિવસ દરમિયાન પણ પરંતુ પાણી પીવું જોઈએ પાણી શરીર માંથી જેરી તત્વો બહાર કાઢવા મદદ કરે છે
બિલકુલ સાચી વાત બિલકુલ સાચી વાત બિલકુલ સાચી વાત કહો છો તમે કે પાણી પીવાથી શરીરના જેરેલી પ્રદાતે વે બહાર નિકલી જાય ઓર ઊંઘ ઊંઘ વિશે ભી ઊંઘ લેવાથી બી શરીર ને બધું આરામ મળ છે અ ઓર આ સારું આરોગ્ય માટે સાત ઓર આઠ કલાક ની ઊંઘ જરૂરી છે નીંદ પૂરી ના થાય તો ચીડચીડા પણ અને બીજી તકલીફો થાય જાય છે
બિલકુલ સાચું કીયો તમે મોબાઈલ અને ટીવી ના કારણે લોકાનું અ લોકા નું ખૂબ ખરાબ થઈ ગઈ છે સુતા પહેલા મોબાઈલ ઉપયોગ ઓછો કરવો જોઈએ માનસિક આરોગ્ય પર એટલું મહત્વ છે ને એટલે શરીરમાંથી ઈ મન સ્વસ્થ હોય પણ જરૂરી છે.
બિલકુલ સાચી વાત કહો છોથમે ઓ આરોગ્ય જરૂરી શરીર ફક્ત નથી મન સ્વસ્થ હોવે પણ જરૂરી નહીં છે. તનાવ દૂર કરવા માટે શું કરવું જોઈએ.
અ પરિવાર સાથે સમય બિતાવણું મિત્રો સાથે વાત કરવી પુસ્તક વાચું સંગીત સાંભળવું અને સકારાત્મક વિચાર રાખવો જોઈએ.
બિલકુલ સાચી વાત કરશો હશું પણ એક આરોગ્ય માટે સારું માનવામાં આવે છે.
હા હસવાથી મન હલકું થાય છે અને તણાવ ઘટે છે.
બિલકુલ સાચી વાત કહો છો તમે ડાક્ટર પછી નિય નિયમિત ચેકઅપ કરાવનો બી પણ જરૂરી છે.
બિલકુલ સમયસર ચાર્જ કરવાની રોગની માહિતી હમ મળી જાય છે કોરોના પછી લોકોમાં સ્વચ્છતા પ્રથી જાગૃ જાગૃકતા વધી છે.
બિલકુલ સાચી વાત કહો છોતા મે
એયા
ઓ તમારે તનાવ દૂર કરવાની શું રીત છે. હેલો
હલો
કામ ન ભાર આર્થિક ચિંતા પરિવાર સમય અને એ સ્પ્રધાત્મક જીવન શૈલી કે કારણે તનાવધુ કરવા ર તું અ ધ્યાન યોગ્ય સંગીત પુસ્તક વાંચવાની અને પરે પરિવાર સાથે સમય વિતાવનો ખુબ જરૂરી છે.
બિલકુલ સાચકી તમે અને કોરોના પછી લોકોમાં સ્વચ્છતા બી જરૂરી છે. જેવી હાથ ધોવાર નહી સ્વચ્છતા રાખવી અને રોગ પ્રતિકારક શક્તિ વધારવી ખૂબ જરૂરી બની ગઈ છે.
બિલકુલ સાચી વાત કોહ સોતા હ મે તો ઘરને આસપાસનું વાતાવરણ સ્વસ્્થ રાખવું પણ બી જરૂરી છે. પર ગંદગી રોગો ને આમંત્રિત પર આપે છે. વડીલોને કાળજી રાખવી ઘરના વડીલોની કાળજી રાખવી કેવી રીતે રાખને સમયસર દવા દેની આપવી જોઈએ તેમાંથી સાથે વાત કરવી જોઈએ. નિયમિત જાંચ કરવી જોઈએ એને હલકો વ્યાયામ બી કરવો જોઈએ.
એકદમ સાચું કયું તમને આજે આપણે આયોગ્ય વિશે ઘણી સારી વાત કરી નિષ્કર્ષ એ છે સારું આયુ કે જે સુખી જીવનો આધાર છે.
બિલકુલ સાચી વાત ક વડીલો ન ભાવાત્મક સહકાર પણ જરૂરી હોય છે. જી પ્રેમ આત્મા માનસિક આરોગ્ય માટે ખૂબ જરૂરી છે. બાળકોનુંું આરોગ્ય બાળકોનુંું આરોગ્ય માટે માતા પિતા શું કરવું જોઈએ. દેખું પૌષ્ટિક ભોજન આપવું જોઈએ મોબાઈલ થી દૂર રાખવું રમવા માટે પ્રોત્સાહિત કરવું જોઈએ અને સમયસર સર સરકરણ કરવું જોઈએ.
તે એકદમ સાચું હોય તમે તમને સમય તમે સમયસર દવા લેવો હલકું વ્યાયામ ભાવનાત્મક સહંકાર આપી જોઈએ આજે આપણે આયોગ્ય વિશેષ ઘણી વાત કરીશકો નિષ્કર્ષ એ છે કે સારું આવ્યોગ એ સુખી જીવન માધાર છે જો આપણે ત વ્યાયામ સંંતુલિત આહાર પૂરી ઉઊર્જ અને સકારાત્મક વિચાર અપનાવવાથી જીવન સ્વસ્થ અને આનંદમય બની શકે
બિલકુલ સાચી વાત કહો સ્વસ્થ વ્યક્તિ વ્યક્તિ ર એવો જ પરિવાર સમાજ અને રાષ્ટ્ર ની પ્રગતિ માં યોગદાન આપી શકે છે તો એટલે આપણે બધા એ સંકલ્પ કરવી જોઈએ કે આરોગ્ય પ્રથમ બાકી બધું પછી
બિલકુલ સાચું કું તમને આજે મારા પર આભાર ફરી મળ્યું શું અને નવા અને ખુબ સરસ વિશે પસંદ કર્યો આયોગ જે જીવન સાચી સંપત્તિ છે જો શરીર સ્વસ્થ હોય તો જીવનમાં બ્રધા કામ સહજ બની જાય
બિલકુલ સાચી વાત કહો છો તમે કે આપણ શીખ્યું કે સારું આરોગ્ય મળવા માટે નિયમિત વ્યામ સંતુલિત આહાર અને પૂરી ઘ સ્વ સ્વસ્થતા અને સકારાત્મક વિ જરૂરી છે જો આપણે થોડો સમય પોતાના શરીર મન માટે હમ રખીએ તો જીવન વધારે સુખી બન શકીએ
એકદમ સાચું કયું તમે અ ઘણા લોકો પૈસા કમાવા માટે જીવન અ દિવસ રાત મહેનત કરે છે પણ પોતાના આયયો પર ધ્યાન આપતા નથી
બિલકુલ સાચી વાત કહો છો તમે તો સમયસર દવા આપવી તેમાંથી સાથે વાત કરવી ઓ નિયમિત જાંચ કરવું હલકું વ્યાયામ રોજ કરવાનું સુભે ઉઠીને થોડો ગરમ પીવાનું તો શરીરમાં બધી બીમારી વો નિકલી જાય પાણી ર સાતે હો
એકદમ સાચું કયું તમે ને આજે મને તમારા સાથે વાત કરીને ખુબ આનંદ આવ્યો જય શ્રી કૃષ્ણ
જય શ્રી કૃષ્ણ